હલો હલો અટકીને આવાજ આવયા કરે હા આયવો આયવો
બોલ્યા કર તમે
મે હુ બોલું
અવાજ હણાય છે ને
હા હા હભળાય આ
ની એવુ લાગે બોલ જે
હે
અરે મે હુ કે હુ કે પેલું પ્રિન્સિપલ કે ગલી મ હે તબલ તો વેલા બેલા હિંગે એબન તાલુકા અને જિલ્લા બેબલાર લટેર લય ગેલા સે લટર કલેજમાંપા નંગે
ત સ્કૂલમાં આપેલું છે લેટર
આપી આયવી એકલા હે લીધું જિલ્લા વાળું કદાચ ને તાલુકા વાળું આપ્યું હું કઈ એક આપ્યું ખબર નઈ મને શ્રુટી ત બે આપેલું
પછી સર હુ કે ખરી
સર એ કે એ તમારે કોલેજ માં આપવાનું હોય કે એ કે કે.
એ તો એમ કીધું કે કે સવાથી અમે આવિયા આવાના શિકણે.
હા કઈ નઈ કે આવજો અંગે વાઢોની મળે ઇનકે ને. પિચુ પેલુ ગે કે તમારે વચ્ચે લજાટની નંગે. એટલે વચ્ચે મીન્સ કે વચ્ચે કોલેજ. જો કોલેજ ચાલુ થવાની ની કે વચ્ચે વચ્ચે જવાનું કે કોલેજ એંગે.
હમ્મ તે ના પણ ચાલ.
કધું ના પાયડી સર તો ખાલી કેમ પેલું સંસ્ ડામાં દિવસ સાતે તે એક દિવસે જ ખાલી પેલું કે. બોલાવે તેજ.
ઓછ.
એતો સર બોલાવહે કીધું તે પેલા કલ્પેશ સર કાલે કેય ગીયા તે.
આયુ આયુષ્ય અગાડી કી ખબર નઈ તથા અગાડી જ નહી. જોઈ કેયો ઇગ્નોર કરિ ને એવું.
એટલે એ બતી
હે બાજુ માંથી બતી ગઈ ઇગ્નોર કરીને બતી.
વાકી મવી કીંતે.
હે?
ફોન પર વાત ક્યરી કે?
અરે મેં એકદમ હાભૂ બોલેલી તે માર બધા માને મેં. ખાવાનું પંચ ની મેં દેખાવ નાહિ ગીયૂ.
હમમ.
હા આ બાર મિનિટ થયલી.
હમમ.
કેટલી મિનિટ નું
કેટલા?.
હમમ.
હલો.
જરાક વાર મૂકી દે અવાજ ની આવે.
કે એટલે બસ ના અવે ના હું કે.
વીય થયલી
કટ કરવના કઈ ની ને
કરી મૂકું હા બધા આવયે અમાર.
એ જ ખાઈદજ.